હ હા બોલ
શું કરો છો તમે?
છુ. તુ શુ કરે?
હમ્મ જમી લીધું?
હા જમી લીધું. અમારે અમે તો બાર જમી પૂણી શાક.
એટલે બાર બાર જમવા ગયા હતા આજે?
હમ્મ બાજુમાં જ હતા.
ઘરે નતુ બનાવ્યુ?
ઘરે નથી બનાવ્યું. જમવાના તો ગમે અહિયાં અમે આયા ત્યાં બાર ત્યાં જમી લીધું. હ બોલ હમ્મ.
અમારે બી આજે ખમણ લાવ્યું તુ
હમ્મ
ખમણ લાવ તું. પછી અમારે મારી બેને મસ્ત વસ્તુ બનાવી હતી.
હમ્મ.
એ વસ્તુનું નામ દહી તિવારી કે દહી ભિખારી કહિ હતી. દહી તીખારી નામ હતું એનું. હ દહી તીખારી એરીને કઈક નવું બનાયતું પણ મસ્ત હતું તીખું તીખું મજા આવી જાય એકદમ. હમ્મ. તમારે શું બનાવ્યું હતું ઘરે?
અમે તો બાત જમી મગ નું શાક બટકાન શાક ન પૂડી.
હા. ગુડ ગુડ. તમારો ફ્યુચર પ્લાન શું છે? . કઈ નથી આવું તો ના હો ફ્યુચર પ્લાન તો રાખ .
કઈ નઈ અત્યારે બને ત્યાં સુધી આરામ કરીસ. સું પછી સેવણ મશીન લાવીશું. પૈછીશું સીવન ક્લાસ ચાલુ કરીશું.
તમે લગ્ન કરીને શું કરવાય.
મેં લગ્ન કરીને બહ મોટી બરબાદી કરી નાખી છે એટ લગ્નની મને કોઈ જ ઉમી નથી બીજા જન્મ માં કરવાનું. તહેસ નહેસ કરી નાખી. જિંદગી એટલે લગ્ન તો મને પૂછશો જ ના હ.
ફ્યુચર પ્લાન બી નથીને?
ના ફ્યુચર પ્લાન બી નથી કેમ કે મને અપેક્ષા હતી કંઈક બીજી અને થઈ ગયું મારી જોડે કઈ બીજું એટલે
હા એટલે બધું મેન ના પડ્યું બરોબર હેને. હમ્મ સમજી ગયો.
જીવન સાથી મને જોઈતા તા રામ જેવા ને મળી ગયા જેવાં. બોલો?
તમને શું શું? શું બનાવતા આવડે?
મને ખાવાનું બધું બનાવતા આવડે. સીવણક્લાસ આવડે, મહેંદી દોરતા આવડે, પછી થોડા ઘણું પાર્લરનું આવડે. દાળ, ભાત, શાક, રોટલી બધું
ઓ નાઇક્સ
હમ્મ.
હમ્મ, આ દાળ ભાત કઈ રીતે બનાવાના હોય, મારે કોક વાર ટ્રાય કરવું હોય તો
પેલા દાળ બાફવાની અને દાળ, ટામેટું, હળદરને મીઠું નાખીને બાફવાની, પછી રાઈ જીરાનો તડકો કરી નાખવાનો.
તેલ ગરમ કરવાનું રઈ તપ પડવાની જીરું નાખવાનું પછી મીઠું, મરચું, હળદર નાખી અને બરાબર નો એ કરે ને કરવાનું તો
તમારા હસબન્ડ શું કરે?
આરામ, મોટી મોટી ફેંકે, બોલ
અચ્છા એવું હે
હમ્મ.
તમને ખબર માર સ્કૂલમાં હેને બે બે દિવસ તીર મુવી તાત કરી છે. આઈ એમ કલામ એ મૂલ છે, એવું કે એક જ ના રાજસ્થાનના એ પેલો હોયને શું આવે કામ હતા.
શું?
કલા કલા હા, એ બનવા માંગે છે.
હમ્મ.
પછી હમ હમ
એવું છે હમ હમ હમ
તારો અવાજ કપાય છે.
હેલો આઈ અવાજ આવી અવાજ